હલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ એકદમ મજામાં બોલો
બસ ઈચ્છા થઈ ફોન કરવાની એટલે કર્યો બહુ વર્ષો થઈ ગયા તમે તો મને કોલ કર્યો જ નતો
હા એજ બહુ ટાઈમ પછી આપડે તમે કોલ કર્યો ચર્ચા કરવા માટે
એ જ ને ચલો ને એક મસ્ત એમ મસ્ત મારી જોડે એક વિષય છે.
શું વિષય છે તમાર જોડે
મુસાફરી બહુ જ આમ સુંદર વિષય છે.
તો છે છે ને આપડે મુસાફરી વિશે વાત કરીએ ને તો એટલો આનંદ આવે ને કારણ કે વસ્તુ જેવી છે કે યાદ કરીને પણ એટલો આનંદ આવે એમ.
એ જ ને, તો તમે ક્યાં મુસાફરી કરવા ગયેલા થોડું મને જણાવશો તમારું?
હા એક વારનું તમને કવ કે છે, ને હું સાપ સાપુતારા બાજુ ફરવા ગઈ હતી તો સાપુતારા એટલી સુંદર જગ્યા છે. કે આપડણે ત્યાં જઈય ને ત્યાં મન ખુશ થઈ જાય, તમે ત્યાં કોઈ દિવસ કર્યો છે પ્રવાસ?
ના મેં ત્યાં તો નથી ગયો બટ હું આબુ સાઈડ ગયેલો ફરવા ત્યાં ખુબ જ આમ મજા આવી. મને એવી ફ્રેન્ડ લોકો જોડે, હા.
કેવો અનુભવ હતો તમારા આબુમાં?
બહ જ મજા આવી ગયેલી મને તો આમ જોવા જ ને તો સવારના સાડા છ થી અમે નીકળેલા એ બી ગાડી લઈને છે, એક અમે કહેવાય ને કે બપોરે સા બપોરે ચાર વાગે પહોંચેલા ત્યાં આવું.
હા, આપડે જોઈએ ને તો ગુજરાત થી આવું આમ નજીક પણ આમ બધો દિવસ તો આપડો જતો જાય ત્યાં ગાડી માં જઈએ ને તો, આવવા જવામાં. હોટલોમાં જવાવામાં એ બધા માં જતો રહેે આપો ટાઈમ.
બિલકુલ સાચી વાત છે, આમ કેવાય ને કે આમ કેવાય ને કે ભૂખ લાગી કોઈને બી એટલે વચ્ચે ઉભારીને આમ આમ થોડોક તો થોડોક નાસ્તો કરી જ લઈએ અને પછી જ આગળ સ્ટોપ કરીએ. જવાનો નિર્ણય લઈએ.
એ તો છેજને કેવું ખબર આપડા ગુજરાતીઓનું. કે આબુ જવાનું ને તો અંબાજી તો ચોક્કસ જતું જવાનું એવું જ હોય કે રસ્ તમાં અંબાજી આવે ને, તો અંબાજી તો જવું જ પડે.
બિલકુલ સાચું કીધું અને સેમ અમે પણ એવું જ હતું. કે વચ્ચે આવ્યું છે એટલે જતું જવાનું એવું છે.
હા એ તો પણ જવું જ પડે કે દર્શન લયા પછી આવુ જઈએ પહાડપટ. ચડીએ ગાડી ચઢીએ. હોટેલે પહોચી એટલે આપડો અડધો દિવસ તેમાંજ જતો રહેે ટ્રાવેલમાં.
બિલકુલ સાચું કીધું ને ત્યાં જઈને પણ આમ એટલું બધું ફરવાનું છે ને આબુમાં પણ આમ નક્કી લે પ છે. પછી આમ જાત જાત ના પહાડો છે અને તેમાં જાત જાતનું આમ મુસાફરી કરી શકાય પછી, આમ સેલ્ફી પોઈન્ટ છે, અને ખુબ સુંદર એ તો જગ્યા છે તેનું વાતાવરણ કઈક અલગ હોય છે.
અરે હા અને ત્યાં નકીલી એક તો કેટલી જાણીતી છે તં અંદર આપડણે બ કર અને છે, ને ઠંડીનો સમય હોય છે ને ત્યારે તો ન આખી બરફ થી આમ, જામી જ ગઈ હોય છે ને એવું ત્યાં ઠંડી બહુ પડે ને એટલે.
બિલકુલ સાચી વાત છે, ત્યાંમ કેવાય ને કે ઠંડીમાં જવાય જ નહી એટલી બધી ઠંડી પડે છે.
હા, હિલ સ્ટેશન એટલે સુંન ત્યાં તો ભલું પણ બહ જોવા મળે. મું મામ તમે જઝુઓન તો.
બિલકુલ સાચી વાત છે, અમને તો જોવા નથી. તા મળ્યા બટ આમ નસીબો હોય એને જ જોવા મળે છે એવું કેવાય છે.
હા અને ત્યાં તો એક અમે જયારે ગયા ત ને ત્યારે તો એક બહ ખુબ સુંદર જગ્યા ગયા હતા જ્યાં અમે ભલ જોયો તો, અ પહાડો પણ છે ને એક ગોમુખ કરીને એક મંદિર છે પહાડો ના નીચે તો એટલા હજ હજારો દાદરા ઉતરીને નીચે જવાનું અને દર્શન કરવાના. તો ત્યાં છે ને સાંજ પછી ના જવાય એવું સાંજ પછી છેને ત્યાં ભાલુ હોય ને પછી તમને છે ને દીપડો દેખાય અને અમને તો બેવ દેખાયા હતા એમ ઉપર અમે પહોંચ્યા ને પછી.
શું વાત છે ઓહો.
હ એટલે જોવા જેવું તો ખુબ છે ત્યાં તમે આમ જોવો ને.
એ જ ને અને ગાડી માં જાઓ એ બી ફ્રેન્ડસ લોકો લોકા જોડે ને તોને આમ મજા જ કઈક અલગ જ છે. આમ એટલી મજા પડી જાય એમ ભી જોડે એમ ફ્રેંસ લોકા જોડે ગયા હોય.
એ તો છે જો એ મજા તો તો તમારે છે ને કોઈ જોડ કમ્પેરજ ના કરાય કે આમ ભઈબંધ જોડે પહેલી મુસાફરી હોય કે છેલ્લી હોય કે બધા છૂટા પડતા હોય તો જતા હોય એટલે આ બધું છે ને યાદગારી છે.
બિલકુલ-બિલકુલ તમે કઈ એવી કઈ જગ્યા પર ગયા તો-તો જે તમને આમ યાદગી રહી ગઇ હોય તમને જગ્યા.
ઓ પણ છે ને ઓ મારા અ ફેમિલી અને ફ્રેન્ડસ બધા ભેગા છે ને અમે સાપુતારા ગયા હતા. તો એ છે ને આમ બો આમ યાદગાર એક જગ્યા અને વસ્તુ તું બની ગય છે મારા માટે જે આખી જિંદગી ભરી યાદ રાખું ને એવી.
શું વાત છે તમે ત્યાં આમ શું જોવાલાયક હતું થોડું કઈક જોવાલાયક હતું ત્યાં. કંઈક.
હા ત્યાં તો બહુ જ બધું જોવાલાયક છે કે તમે ત્યાં જે જાઓ ને ત્યાં બધા સનરાઈઝ પોઈન્ટ હોય છે અને પછી બધી હોટલો અને આમ જોવા જઈએને તો નાસિક થી પણ નજીક એટલે કેવું કે બધું બહું સારું રે.
ઓહો અને કેવી રીતે ગયેલા.
અમે લોકા તો છે ને ટ્રાવેલર્સ લઈને ગયા તા અહિયાં થી રાતે નીકળ્યા હતા ને તો ત્યાં સવાર પહોંચ્યાતા પણ એટ એટલો આનંદ આયો છે ત્યાં જવામાં કે એના રસ્તા પણ એકદમ એવા આમ છે ને પહાડો ના વચ્ચે ઝાડોની વચ્ચે થી સાપ ઉતારા નું પહાડ ચડવું અને અમારે તો છે ને બળ અ જે અમારી ટ્રાવેલર હતી ને એમાં તો ધુમાડા નીકળી ગયતા પહાડ ચઢતા-ચઢતા.
શું વાત છે પછી તમે પોહચી પોહચી તો ગયેલા ને ત્યાં.
હા પહોંચી તો ગયા તા જ ને. અને ત્યાં બધું જોવા જેવું તો બહુ છે હ અમે તો છે ને બહુ સરસ ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા ને તો તો એ હોટેલ છે ને પહાડ પર. તો એટલું સરસ આમ વ્યુ હોય ત્યાં બહુ મસ્ત હતું.
શું વાત છે અને કેવી હતી હોટલ આમ મજાવારી હતી આમ મજા આવી જાય એમ કેવું તેમાં પેલું સ્વિમિંગ પુલ હતું બધું.
હા બઉ મોટી હતી મોટા-મોટા રૂમ સ્વિમિંગ પુલ ગેમ રમવાનું ખાવાનું બધું જ હતું હોટલમાં એટલી મોટી હોટલ હતી ને.
ઓહો શું વાત છે અમારે પણ એવું જ હત તું હો આબુમાં પણ અમે અમે થ્રી સ્ટાર લીધેલી પણ એ પણ બઉ સુંદર હોટલ હતી આમ કેવાય ને તેના બાથરૂમ જોઈને જ આમ કેવાય ને કે ફીદા થઈ જવાય એટલા સુંદર આમ આખા કાચથી બનેલા બાગ થ્રુમો હતા અને રૂમ પણ એટલા જ મસ્ત હતા ત્યાંના તો હ
હ અમે પણ એવા જોયા છો રૂમો અમે રોકાયા હતા ને ત્યાં પણ એટલા સુંદર રૂમ હોય એમ મોટા મોટા પલંગ હોય પછી આમ બાથરૂમ પણ કાચ ના હોય એટલે આમ બહુ સુંદર હતું તે
શું વાત છે અને તમે પછી કેવી રીતે ગયેલા તમે પોતાના પૈસા ગયેલા કે પછી ફેમિલી જોડેથી લીધેલા તમેં
એ તો હવે હજી તો ફેમિલી જોડથી લેવા પડે ને કે ત્યારે તો છે ને, અઢાર વરસની ઉંમરમાં નવું નવું ફરવા જવાનો શોક પડ્યો તો, તો બધા ફેમિલી અને ફ્રેન્ડસ જોડે ગયા, તો પણ આમ અનુભવ એ ટલો સરસ, ને હું તમને દર્શાવું ને, તો તમે આમ કહી ના શકો કે આમ પહેલી વાર આવું બહાર નીકળ્યા હોઈએ, આટલી સુંદર જગ્યા ને એમાં પણ વરસાદમાં ગયા, તા અમે ચોમાસામાં ત્રણ દિવસ માટે, તો તો એવું વરસાદ પડે અને આમ ખાવાની તો એવી મજા આવે ને ત્યાં
શું વાત છે, મજા આવી ગઈ હશે ને તમને
બહુ જ મજા આવી ગઈ તી આમ એવું હતું. અને ત્યાંના રસ્તા પણ એટલા ખૂબ સુંદર, કેમ વરસાદમાં તમે જાવ ને તો એટલુ સુંદર. અને ત્યાં એક બહુ જ સરસ ગાર્ડન છે, ત્યાં એટલા સરસ ફોટા આવે ગાર્ડનમાં
તો તો તમે બહુ જ બધ ધા ફોટા પડાવ્યા હશે ને, યાદ રહી ગઈ હશે એ જગ્યા અને એ ફોટા જોઈને અત્યારે બી
અરે, બહુ સખત ફોટા પડાયા છે અમે એ જગ્યાએ તો આમ બધું યાદ છે એ જગ્યાનું કે એ જગ્યાએ અંદર કઈથી જવાય, કે આટલા વર્ષો હે ને. તો પણ હજી કોઈ પૂછે ને, તો આમ યાદ હોય કે ત્યાં કેમનું જવાય, શું હોય, એ બધું.
શું વાત છે, આટલું બધું તમને જગ્યા અને સ્થળ ગમી ગયેલી તમને અમ મારે પણ એવી ઈચ્છા છે હવે કે જવાની ત્યાં આમ તમે આ કે બધું તારીફ કલી તી કે આટલું મસ્ત હતું સાપુતારા, ચોક્કસ અમારે પણ આમ જવાની ત્યાજ હવે તો ઈચ્છા છે, બીજી એક બી ટ્રિપ થશે તો પહેલા એ જ મારા મગજમાં આવશે.
અરે સાચું જવા જેવું છે, હું તો તમને ચોક્કસ કહું કે તમે જાઓ, એવી બધી જગ્યાએ કારણ કે આમ તમને એવું થાય કે ના, આ વસ્તુ છે જોવા જેઉં
હા, જોવા જઈએ તો પરહેડ કેટલા આએલા તમે થોડું જણાવશ
શું કીધું તમે?
હા, એટલે જોવા જઈએ તો પર હેડ અમાઉન્ટ કેટલી આએલી
તમને આમ જોવા જઈએ ને તો પાંચ હજાર જેટલા તો જોઈએ જ, આપ આવી કશી જગ્યાએ જઈએ ને કારણ કે કેવું કે ત્યાં પહેલા તો આપડે સૌથી મોટો ખર્ચ ત્યાં જવા આવવાનું ગાડીનો જ હોય અન બીજો હોટલનો ખર્ચ આવે, કે હવે હોટલમાં કેટલા પૈસા થાય ને બધું આપડે સસ્તી હોટલ લઈએ મોંઘી એના પરે બહુ આમ ડીપ ન કરે, આમ જોઈએ ને તો સસ્તા માંય પતી જાય, એટલે તમારા પર છે, એવું છે આ તો
હજારમાં પતી જાય? આ જમાનામાં એ પોસિબલ તો નથી, કારણ કે આ જમાનો એટલો મોંઘો છે. મોઘવારી ઓ થઈ ગઈ છે ને, આ જમાનામાં તો આમ કહેવાય ને કે પેટ્રોલ અને ડીઝલના ભાવ તો આમ કહેવાય ને, આસમાન પર આમ જાય છે, એટલે આ બધું મોંઘું થઈ ગયું છે.
એટલે એ તો તમાર વાત છે જ, પણ હવે શું ફરવા જેવું હોય ને બધા હોય, દસ-વીસ લોકો હોય, તો સસ્તામાં પતી જાય.
હા, એ બી છે હો, બિલકુલ સાચી વાત છે.
હા, તો શું હવે?
એ જ ને, એટલે ફરવાની ટ્રિપ તો અમે હવે આવતા મહિને આમ ઈચ્છા તો થાય છે કે જઈએ, એટલે હું હવે મારા ફ્રેન્ડ્સ લોકોને જણાવીશ કે આ જગ્યા એ એટલી ખૂબ સુંદર છે ને, જેની વાત જ અલગ છે.
ચોક્કસ, તમે જજો અને મને કહજો કે જગ્યા કેવી હતી, મારી જે વાત છે, તમને આમ ત્યાં જઈને બી યાદ આવશે મારી કે? હું આ કહેતી તી, એ સાચું નીકળ્યું, એવું મને ચોક્કસથી લાગે છે, કારણ કે, જગ્યા એવી છે.
એ જ ને કંઈ નહીં ચોક્કસ, આજે તમારી જોડે આ વિષય પર વાત કરીને ખૂબ જ આનંદ થયો, આપણે ચોક્કસ મળીએ.
સારું, સારું, ચોક્કસ.